કેમ છો તમે? હા એકદમ મજામાં. કાલે ફરવા જવાનું નક્કી કર્યું છે આપે વિલ્સન હિલ તો શું તમે
વિલ્સનહિલ જવાનું નક્કી કર્યું છે?
હા કાલે જવાનું પ્લેન છે તો તમે બી આવો તો સારું.
હ હ સારું ચાલું ને બીજે હ હા
એટલે હમણાં હરિયાલી થઈ હશે તો જોવાની મજા આવશે ફોટા પાડશું ને બીજે બી ફરવા જે સુધાથી
બીજે ત્યાંથી કયું નજીક પડે.
બરુમાળ સાઈડને મંદિર ને એવા બધા આવેલા છે તે ફરતા આવશુ.
એવું છે સારું સારું.
સારું સારું સાપ
આવ એમ કરીને ફોન કર્યો જવાય ને
એવું છે સાપુતારામાં તો શું છે હિલ સ્ટેશન છે ને?
હા મંદિર આવેલું છે હિલ સ્ટેશન છે. બધા ઘણા લોકો જાય છે ત ફરવા માટે.
એવું છે આપડે કેટલા જણા જવાના છે?
આપણે પાંચ જણા જવાના છે.
બરોબર છે. હા હું આવીશ બીજા આપડે કઈક પછી ખાવાનું જમવાનું ને કેવું રહેેશે બ
તપેલા અને એવું બધું લઇ જશો તો તાજ બનાવીશુ. હા એટલે ઘરથી તો નથી લઇ જવાના ફરવા જવાનું ત વચ્ચે ગાડી ઉભી રાખ બનાવીશ હા એજ સારું પડે હ. પણ વરસાદ તમે આવતો થી એટલે પલેન ફિક્સ કરીને આખ્યો છે કાલ નો એટલે કાલે જઈએ વરી ફરવા એમ કે વરસાદ તો આવતો નથી તો પછી તો કોલેજને એવ બધું ચાલુ થઇ જશે તો પછી સમય મલસે દર ને
ની ની નય મલશે નહી મલશે
એટલે હમણાં ઘરે જ છે તો ફરી આવે કેમકે વરસાદ આવ લાગતો ન થી એટલે હમણાં હમણાં ફરી આવીએ
ત્યાંથી પછી આપડે મોટી કોરવલ છે નાની કોરવલ છે પછી શંકર ધોધ ગણેશ ધોધ ને એ બાજુ બી જય આવશું ને
હા ચાલે બધે ફરતા આવશુ. ટાઈમ છે જ આપડા પર એટલે કઈ ની
તમે ડોન હિલ સ્ટેશન નું નામ હાભળ્યું છે.
એ તો નથી સાંભળ
તે બી મસ્ત છે હિલ સ્ટેશન હા હું ગયો હતો.
હા
તો મજા આયવી હતી ત્યાં હિલ ટેશન છે મોટી ગરુડ ની મૂર્તિ છે એકદમ ડુંગરની ટોચ ઉપર હા વાંધો ની આપડે જાયે કાલે ફરી આવીએ હમ ફરી આવશું કાલે આપડે હમ ડોન હિલ સ્ટેશને જાશું ત્યાં ભી સારી એવી જગ્યા ઘણી છે. પછી આપડે હરિશ્ચંદ્રગઢ છે હરિહર ફ્રન્ટ છે. માગી તુગી લોણવાલા એ સાઈડ પણ જઈ આવશુ
ફરવા લાયક તો ઘણા ચડશે કાલે
કાલે આપડે પાકું જાશું આપડે બે ત્રણ દિવસ ફરી આવી એમ મે વિચાર તો કાલ નો દિવસ એક દિવસ મ જની આવે.
હા હા તો ત્રણ ચાર દિવસ નોટ અઠાવ્યમાં શું છે હમણાં તો રજા જ છે એટલે કશો વાંધો નથી ત્રણ ચાર દિવસ નો ગડાવીએ મોટી ગાડી બુક કરાવીએ એટલે બધા જઈએ દોસ્તાર દોસ્તાર
હમ ચાલો ને ગોઠવીએ આપડે
હા એટલે કઈ વાંધો ના આવે વરસાદ આવે તો ભી ફોર વ્હીલર રેય તો આપણને કઈ વાંધો ના આવે
બ તમે તો વચ્ચે તિથલ ગયા ત તિથલ દમણ ની બાજુ ગયા ત તો કેવું છે વાત તાવરન તે બાજુ
તિથલમાં તો સારું છે હમણાં જમવાવામાં તો બધું ફાસ્ટ ફૂડ એજ મળે છે ભેલ મળે છે મંચુરિયન એ બધું મળે છે પણ મજા આવે છે તિથલમાં.
થલમ કઈ બનાવે છે તિથલમાં હણા કઈ બનાવે છે નવું ડેવલપ કર
કરતા છે ઉપર થી બધું દિવાલ ને એવુજ બનાવ્યા કરતા છે. બીજું તો બધું એ જ છે સેમ ટુ સેમ. બીજું કઈ નવું નથી. જવાય તો દમણ જવાય દમણમાં મજા આવતી છે એમ બધા કેતા છે.
દમણમાં એરપોર્ટ બને એવું સાચી વાત છે.
એ તો હવે ખબર નથી
મોદી સાહેબ આપડે આવ્યા હતા બધું ઉદ્ઘાટન કરવાની એટલે મને એવું લાગ્યું કે બનાવ્યું હોય છે.
હા હા હમણાં નવું નવું બધું બનાવ્યા જ કરે છે એટલે આપણને બી બહ ખબર નથી. પણ દમણ જવાની મજા આવે છે એમ બધા બીજ પર ને બધું ફરવામાં
તમારે આ બાજુ આ બેજ ગામ કરીને છે તે બાજુ બી બહુ સારું વાતાવરણ
હા ત મજેદાર વાતાવરણ છે મસ્ત પવન ી આવે છે ને બેસી રહેેવાની મજા આવે છે. પવન બહ જ સારો આવે છે એટલે મજા આવે છે ત્યા ને શાંતિ છે ઘણી શાંતિ છે
તમે ઉબડ્યું ને એવું ક દડો ક્યારે બનાવો કઈ સુધી સિઝનમાં બનાવો
એઈ જાન્યુઆરીની પરિસ્થિતમાં બનાવીએ છે
આપડે પછી કે દ વસ્ બ ના હમણાં વરસાદમાં ખાવું હોય ત્યારે
એ તો હમણાં તો બનાવતા નથી આપડી ચાલુ થાય છે પછી બનાવે છે એ તો
તો તમે આવવાના છો
હા હા આવવાના છે ને આપડે ખીચડી ને એવું બધું બનાવીશું ને ત પેલી વખતે આપડે પ્રોગ્રામ કર્યો છે પ્રમાણે
હા તેમાં બઉુ મજા આવી આ વખત પણવાનું આ વખત પણ નાહવાનું નહી મળે
કેમ મજા ના આવે.
ના તમે નઈ ના લ હતા નની.
ના ના એ પાણીમાં નવાની કામ હશે.
સાચી વાત છે સ્વિમિંગ પુલમાં જ મજા આવે મેં એક વાર ફાર્મ બુક કરાવ્યું હતું ત્યા મે ફારમ બુક કરાવ્યું હતું. ત ગયો હતો. બહ મજા આવી હતી ત્રણ હજાર માં બાર કલાક.
ગરડ ગુફામાં કેવું છે વરસાદ આવે તો ધોધ પડે તો મજા આવે ત્યાં શું જાય ને મજા કરવાની હમણાં.
સાચી વાત માં વરસાદ પેલા પેલા વરસાદ આવે ત તો્યારે હી જવા તર.
હા હા ખરાબ પાણી તો હમ વધારે જગ વરસાદ આવી જાય ને. પાણી જાદુ થઈ જાય પછી જરાક મજા આવે છે તો જક લીલું છમ થાય છે બધું હમણાં તો બધું સુકાયેલું હશે.
બરોબર. બબ તમારે બાજુ વરસાદ આવ્યો તો જીવડા દેખાયા કે નહી દેખાયા.
સાથે જ બહુ ઓછો આવે છે તને. હા હા હા હા બરાબર અમારે પાજુ તો એવું કઈ નથી દેખાત.
હ હ.
એવું ક એવું નથી હાલમાં. એટલે આપડે કાલને ઓપિનન ફિક્સ રાખીએ છીએ. ફરવા જવાનું.
આપણે કા મોમોસ લેતા જ
હા હા ધરમપુર થી.
હા ધરમપુર થી મોમોઝ લેતા હતા.
પણ કાલે તે દુકાન જ બંધ હતી.
એવું છે તો આપડે કાલે લેતા જખું વારી એમાં કઈ હોય નહિ નવું હમ્મ.
એટલે તો દુકાન ખુલી જશે હા આર્યન બી કે તો જ
વાંધો નહીં વાંધો નહીં.
ઘણા જઈએ તો મજા બે. આપણને મજા નહી, ઘણા ખાવા વાળા રહીતા આપણને જે સારું મળે. એકદમ સારા છે, હમણાં તો બહુ વાંધો આવે એવા નથી બનાવેલા છે, રસ્તા એટલે.
ઘાટ વાળા છે, કે પછી ઘાટ વગરના ના
હા હા ઘાટ વાળા છે, પણ બહુ ઘાટ ભી નથી પાંચ થી છ જ ઘાટ છે. એટલે બહુ વાંધો ના આવે.
ત્યાંથી પછી આપડે મોટી કોરવાળે જાકી
ઘટી ગળવાથી લ તી ફરતા આવશો. હા એટલે જરાક. વરસાદ આવી જાય તો લીલું સમજાય તો
મજા આવે હું.
એટલે જરાક વરસાદ આવી જાય તો સારું પડે જવા.
એ. છે, એવું જ છે, એવું જ.
પ્લેન તો ફિક્સ જ છે, તેમાં કઈ વાંધો નથી, એટલે કાળે આપણેે નવ વાગે નીકળીશું સવારે
હા.
એટલે કઈ માન તો ના આવે.
તમે આવવાના છો, આવ તો મને દ્વારકા જવાનો પ્લેન છે. એવું છે, આવતા મહિના કેમ નહી ફાવે તમને સાચી વાત છે, ઘરનું એ કામ સાચો આપ પડે ત્યાંથી પછી દ્વારકા સોમનાથ, બેટ દ્વારકા પછી વિરપુર ને એવું બધું ફરતા આવ છું. ઘણી બધી જગ્યા છે, એટલે પછી તેથી ત ઘણું બધું. ફરી આવે એમ.
તે તેવું તેવું એટલે. ફરવા લાયક ઘણા સ્થળો છે, એમ
હું ઘણા સ્થળો એટલે તેથી પછી દ્વારકા થઈ જાય, બે દ્વારકા થઇ જાય, સોમનાથ થઇ જાય વીરપુર થઇ જાય, પછી તથી ખોડલ માતા નું મંદિર પછી ઉમિયાજી નું મંદિર ગિરનાર પછી તથી બીજું ચોટીલા. અને એવા બધા સ્થળો આપડે પકડી રશું પ માધવપુર બીચ છે
બરાબર ચાલો નની જઈએ જઈએ ગિરનાર જવાની મજા આવશે ગિરનાર ચડવાની સફેદ રણ જોવા માટે
હા સફેદ રણ જોવા માટે
હા સફેદ રાણ જોવાની હ હા વીરપુરની ફેમસ ખીચડી
હમ
ાવાની મજા આવશે ફરવા લાગ
રિટર્નમાં પછી રિટર્ન માં પછી કોકન બાજુ જઈ આવશું કોકન માં બીચ જોવાની મજા આવે પછ ગોવા ને એ એ સાઈડ કરિયાવાનું
પાકું જ પાકું જ એટલે ઘણા સ્ટળ છે એમને
હા ઘણા સ્થળો છે
ઓકે આપડે તો કરશો વાંધો નહીહમણાં તો રજા જ છે એટલે આપણે ઘણા સ્થળો ફરીશું વાંધોને હા હા તેવું છે એટલે આપડે કાલે સવારે નવ દસ વાગ્યે નીકળીશું એટલે બપોર પહેલા આપડે ની નીકળી જશું
હા વાંધો નહી તમારે એક અઠવાડિયા પછી કઈ પ્લેન છે કે જવાનું કેવો કઈ
એવું કઈ નથી હાલમાં તો ઘરે જ છે હમણાં હ હા હા કશો વાંધો નહી ફરતા આવશો હાલો ચાલો તો આપડે રાજકોટ કે શા માટે જવાનું છે
રાજકોટ એકચુલી આપડે ફરવા જ જવાના છે અને બજ કામ કરતો છે
હા હા હા હા બે હ હા કશો વાંધો નહી કશો વાંધો નહી કઈ તારીખે જવાના છે આપડે
એક પેલી બીજી તારીખ બધી જા હું તહીથી પછી રેસકોસ પછી બધું છે બધા સ્થળો અમુક એ ફરી આવશ
હા હા હ કશો વાંધો નહી આપડે સુપોરવેલમાં જવાના
હા ફોર વ્હીલ માં જશું આપ
ઓટોજ લઈ જવાના છે આપડે
રોજ લઈ જશે
હા કશો વાંધો નહી જાશું જાશું એમ તો આપડે ફ્રીજ છે તે અઠવાડિે એટલે કઈ વાંધો નહી ફરી આવશું કામ ભી પતાવતા આવશુંને બધું દરશ સન મળશેને બધાક
હમ ત્યાં એક ડેમ છે ત્યાં એક ડેમ છે ત્યાં પણ જઈ આવશું. ત્યાં બહુ મોટો ડેમ છે એ
પાકુ જ ફરતા આવશું તેમાં શું છે.
હમ
ગેલા તો એક વાર અવે ફરતા જ આવાનું બધું
સાચી વાત છે એવું જ કરાય ને પાછું ક્યારે જવાય અત્યારે એની
હા એજ ને એટલે એક વાર ગયા તો બધું ફરતા જ આવીશું એક અયા રેયની જાય તે બી જોતા આવશું બધું
હા
એટલે એક વાર ગયા તો બધું જોઈ જ આવશું
પછી રિટર્નમાં આપડે અહીં રે ગણ પત પુરા ને તે સાઈડ જઈ આવશું પછી પાછા રિટર્નથી જાય બોમ્બે જવાનું છે બોમ્બે જતી ફેરા આપડે દાણું પહી મહાલક્ષ્મીનું મંદિર હાજયા અલીની દરગાહ ને તે બધું જોતા આવશું.
બરાબર બરાબર જોતા આવશું. એમાં શું છે.
પછી ત્યાંથી બોમ્બેમાં એન્ટર થઈને સિદ્ધિ વિનાયકનું મંદિર પછી તેથી ઇન્ડિયા